હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
હું પણ એકદમ મજામાં જોઉ બાકી ઘરમાં બધા કેમ છે?
હા બધા મજામાં છે બોલો શું ચાલે બીજું બધું કંઈ નહી જો અત્યારે આપ વધુ આપ ણે અનાજ પાણી બધું ભરવાની સિઝન ચાલે છે તો એમાં.
હા હા બોલો બોલો શું કેતા હતા?
અત્યારે જો આ ઉનાળાની સિઝન છે આપણે બધું આખા વર્ષનું ભરવાનું હોય તો એમાં જ બધી વ્યસ્તતી બધું મસાલા અને ઘઉં, ચોખા એ બધું ભરવામાં.
હા બધું ભરાઈ ગયું તમારે?
હા મારે ઘઉં, ચોખા બધું ભરાઈ ગયું મરચું, હળદરને બધું ભરાઈ ગયું છે. ધાણા, જીરું બધું થઈ ગયું છે. પ હવે બધું અથાણા ને એવું બધું બાકી છે.
હમ્મ અમારે પણ હવે આ અથાણું તો બાકી. બાકી છે આ હ બનાવવાનું કામ કરીશ હવે થોડાક દિવસમાં.
તે મતલબ આખા વર્ષનું ભરી લઉં છો ચોખા, ઘઉં એવું બધું.
ના અમે તો બે બે મહિના ના લાવીને ભરીએ છે.
અચ્છા.
હમ્મ તમે આખા વરસનું સાથે જ લાવો છો?
આખા વરસનું પછી લાવીને એને ચાડવીને સાફ કરીને દિવેલ લગાવીને હું મૂકી દઉં ને તો આખું વરસ ક એ કિલ્લા વીલા કાંઈ પડે નહીં ને બહુ મતલબ ખરાબ નથી થતું સારું જ રહી છે.
હા તો તમારે એઈલા નહ પડતા મળે.
ના દિવેલ લગાવીને મૂકવાનું ને. કંઈ નહીં થાય.
હા અમારે તો ઈલાબો પડી જાય.
હા તો તમે મતલબ એમ જ રાખતા હશો ને.
હા તો આમાં હું કરવાનું.
દિવેલ હા દવે આપણેે દિવેલ લાવવાનું એને જરાક. હૂંફાળું ગરમ કરી દેવાનું. પછી છે ને ઘઉંમાં આમ ચોપડી દેવાનો આમ મસ્ત એક ટપ આમ મોટા વાસણમાં લેવાના ઘઉં નાખવાનાને થોડું થોડું દિવેલ નાખતી જવાનું એને મિક્સ કરીનેખું છું બહુ બધું બી નહીં નાખવાનું થોડા આમ ચોપડાઈ જાય ને એ રીતે અ ચોપડી દેવાના બધા. આખું વરસ અમારે એક કિલ્લો નહીં પડે અંદર.
હા તો તો સારું છે આમ તો.
અને ઘણા જણા મતલબ દિવેલ નહી નાખે ને તો આજકાલ તો બજારમાં બહુ બધી દવાઓ પણ મળે છે ગોળીઓ પણ મળે છે તો એ પણ મતલબ કપડામાં બાંધીને નાખી દે છે. પણ હું તો દિવેલા જ પ્રેફર કરું છું કેમ કે ઓલી ગોળીઓ હવે કોઈવાર ગલતીથી આપણે લોટ ભરવા દડાવવા માટે ભરીએને એમાં જતી રહી હોય ધ્યાનની હોય તો મગજ મારી થાય એના કરતાં હુ તો દિવેલ જ ભરી દઉં છું.
હા એ તો તમારી સાચી વાત તો આ ગોળી ખવાઈ દે તો પછી ડી કટ થઈ જાય આના કરતા તો આ દિવેલ સારું છે.
હા હું તો ચોખામાં પણ દિવેલ જ લગાવું છું.
હમ. હા તો આ દિવેલ તો ખવાય તો આવું ટેન્શન નથી.
હા દિવેલનો કોઈ વાંધો નથી બહુ જાઝજુ દિવેલ નહીં લગાવવાનું પણ લગાવી દેવાનો એમ તમે ટ્રાય કરી જોજો એટલે સચવાઈ રહી ખરાબ નહીં થાય તમારી વસ્તુ.
વખતે આ હુ ટ્રાય કરવાની છું.
હમ હમ પછી મરચું બધા મસાલા ભરાઈ ગયા તમારે?
હા મરચાં વગેરે તો બધા ભરાઈ ગયા છે મરચા તો અમારે પેલા જ ભરીને મૂકી દે છે.
હા ઇસ સારું મારું પણ એ બધું થઈ ગયું હા હા મારું પણ એ બધું થઈ ગયું છે.
હા તો તમે ક્યાંથી લાવો આ બધું સામાન?
અ મરચાંને હા ના ના અહીંયાથી જ લાવ છું અમારે ત્યાં એક તો રાઈ છે ને તો ઈ છે ને બહુ સારા મતલબ મ જે મરચુંને હળદરને છે ને સેલમની હળદર હોય છે કાશ્મીરી મરચું હોય છે રેસમ પટી મળ ચુ જો તો બહુ સારું એવું એ મતલબ આપ એમનું બહુ સારું રહે છે આખું વરસ એવું ને એવું રહે છે અને એમાં કંઈ કરવાનું બી નથી પડતું નથી મીઠું ઉમેરવાનું કે નથી તેલ ઉમેરવાનું તો હું એમની પાસેથી જ લઉં છું. અને જે ધાણા જીરું હોય છે ને એ હું મતલબ બજાર માંથી ધાણી લાવં છું ને થોડી સેક સાફ કરી શેકીને હ પછી ઘંટીએ દળાવી દો સુઢાણા જીરા માટે
હા તો તો સારું છે પછી તો.
રેડીમેડ લાવતી હતી ધાણા જીરું પણ. પણ પછી મેં ટ્રાય ક કર્યું ને કે ઘરે બહુ સરસ બને છે અને સારું એવું બને તો પછી હવે હું. ઘરે જ બનાવું છું
તો આટલી બધી મહેનત કરો તમે એલા જ કરો કે તમારે કોઈ જોડે કોઈ હેલ્પ કરે
કાઈ એટલું છે નહી તમે માર્કેટમાંથી સારી એવી જોઈને ધાણી લાવવાની જોકે અજ કલ તો બધું સાફ જ આવે છે તો પણ આપડણે એક વાર જોઈ લેવાનું કોઈ કચરો બચરો ના હોય. ઈ સાફ કરી લેવાનું પછી એને થોડીક કઢાઈમાં શેકી મકી લેવાની એને શેકી લેવાની એમ રોસ્ટ કરી લેવાની. પછી ઘંટી જઈને દડાઈ આવવાનું થોડું અંદર જીરું નાખવાનું. તમારે અંદર એમાં તો ઘણા જણા લાવ બધું જ નાખે છે જે નાખ હું તો જી જ નાખું છ એ નાખીને દળાવી દેવાનું પણ બહુ સારું થાય ઘરનું દાણાઝરું
હા આટલો બધો કામ કરો હવે તો વેકેશન પણ છે બાળકો ન તો એ તમને સાવ તો કેવી રીતના હશે
હા હા પણ પછી સીઝન બી આ જ હોય ને એટલે આપણે કરવું તો પડે જ
હા એજ ને બાળકો પણ બહ હેરાન કરે આ વેકેશનમાં એટલે આટલું બધું કામ ના
ઈજ ને બાળકોને પણ થોડા થોડા કામ આપી દઉું તો કે ચલો તમારું સ્ટડી ટેબલ છે સ્ટડી તમારો જે બુક્સનો ડોર છે એ તમે સાફ કરીને જાતે મૂકી દો. અ તમારું મતલબ એ લોકોનું જે એવું થતું હોય ને એવું આપી દેવાનું એટલે એ લોકો પણ બીઝી રહી ને કામ પણ થઈ જાય.
હા આપણું પણ કામ થઈ જાય ને એ લોકો પણ બીઝ
હા છેને
હા બાકી અથાણું ક્યારે બના બનાવાના તમે
કે હું નથી બનાવતી અથાણું મારે છે ને એકચુલી શીખવું પણ છે અથાણું મારી મમ્મીને ત્યાંથી મારે આવી જાય છે. પણ આ વખતે મેં વિચાર્યું છે કે હું હું જાત તે બનાવ ઉવ અથાણો.
હા એ.
જાતે કરીને મમ્મીને બોલાવીને મમ્મીને બોલાવીને જાતે તો. નહીં મમ્મીને મારી ઘરે બોલાવી ને પ પછી એમની જોડે શીખીશ.
હા એ તો છે જ એ મમ્મી ને હાથમાં તો ફરક જ પડે મમ્મી બ સારું બને આપણે તો એક ડર પણ હોય કે આટલું બધું એક એક સાથે બનાવવાનું તો કોઈ ખરાબ થઈ જાય તો પછી ટેન્શન.
એ જ ને મમ્મીએ તો પણ અત્યારે ગુંદા અને કેરીનું અથાણું તો બનાવવું નહીં મોકલાવવું જ છે.
હા એ પણ બહ સારું લાગે આ ગુંદા અને કેરી ના અથાણી
હા એ છેને મમ્મ અને મમ્મીના હાથનું તો કેટલું આમધું બધી જ વસ્તુ ભાવે આપણને.
હા એ તો છે જ મમ્મી ના હાથમાં તો કોઈક જાદુ હોય. કે બધી જ વસ્તુઓ કઈ પણ ખાવા મજા આવી જાય.
બિલકુલ.
નાથાણું તો આવું છે કે ભાઈ ટેસ્ટી હોય તો જ મજા આવે.
હા એ જ ને અથાણું તો જોઈએ જ ભાઈ.
હમ અથાણું તો જોઈએ જ કોઈ પણ
દાવાજો કે કઈ પણ વસ્તુ હોય અજાણું હોય સાચું તો મજા આવી જાય. બોલો તમે બોલો હવે કંઈક નવા જૂની શું ચાલે છે તમારે ત્યાં
હમ અમારે ત્યાં તો બસ કઈ નઈ હવે તો મારા પણ ઘરે મમ્મી બધું સમાન મુક છે દો મહિનાનું એક જો એકસા
ફર વેફર એવું કરો છો કે રેડીમેન્ટ જ લાવો છો.
ના ના વેફર મારી મમ્મી તો બનાવી દે છે વેફર આ બધી ચીપ્સ વગેરે અમારે તો પછી ખીચ
હા એ બધું થઈ ગયું. તમારે
હા એ બધા તો મમ્મી બનાવી દીધા ના ના મારા મારા મમ્મી તો અહં જ બનાવી દે છે અને મારી સાસ તો ગામડાથી પછી બનાવીને લઈ આવે.
સારું ને હા તો છે ગમે ત્યાં તો બનાવ તાવડે તો ગમે તે જગ્યાએ બનાવી દઈએ એવું કું નથી આ તું ગામડે એટલે હા હ તું ગામડે બનાવે તું. શું એકબીજા ના મતલબ ગામડે કેવું બધા એકબીજા ને મદદ કરવા આવી જાય ને આજે આની ઘરે ક તો કલે એમની ઘરે તો બધા મદદ કરવા આવે અહીંયા હોય તો આપણે એકઠા એકલાય કરવું પડે.
હા હા એ તો છે જ કે ભાઈ અહિયાં તો કોઈ મદદ કરવા નય આવે આટલા જલ્દી ત્યાં તો આમ છે કે ગામડામાં બધા એક એક દિવસ કોઈના ઘરે કોઈ એમના ઘરે તો મજા આવે કરવામાં પણ કામ કરવામાં હા ખીચું તો બહુ સરસ.
મને પણ બહુ જ ભાવે એના ઉપર ઓલું અથાણાનું મસાલો નાખીને ખાવાનું તેલ સીંગ તેલ નાખીને બહુ જ મજા આવે.
હમ એતો છે જ. હા તમને શું ગમે બાકી હમ.
હા બોલો મને શું ગમે એટલે શામાં શું ગમે?
હા આમાં જ આ ખીચા વગેરે ચીપ્સ વગેરે આ બધી.
આ મને ખીચું બહુ જ ભાવે ને ચીપ્સ તો હું નથી બનાવતી જોકે મેં ટ્રાય નથી કરી ને કોઈ દિવસ મને ખબર છે કેવી રીતે બનાવાય. આ વખતે મારો વિચાર પણ હતો. તો પણ હું એટલી બિઝી હતી ને વ્યસ્ત હતી ને કે પછી રહ્યો જ ગયો મારાથી.
હ એ તો છે જ હ આપને એટલા બિઝી થઈ જાય કે આપણને ટાઈમ પણ ન મળે.
હા એ તો સાચી વાત છે.
હમ.
હા હા ચોક્કસ ટ્રાય તો કર. તો આપણે ટ્રાય નહીં કરશું તો કેવી રીતે શીખશું.
હમ હા એતો છેજ મને પણ નહી આવે હું. પણ મારી મમ્મી જોડે શીખવાની છું કે ભાઈ મમ્મ કેવી રીતે બ પણ ટાઈમ એ પણ જોવા ક્યારે ક્યારે કંટાળો આવી જાય.
હા એજ ને કંટાળા આવી જાય એ જ તો છે. આપણી મમ્મીઓ કોઈ દિવસ નહી જા કે બધું નાસ્તા બધા ઘરે બનાવી દે.
નહી આવવા જોઈએ કઈ પણ વસ્તુ ઘરે બનાવીએ તો એમાં મજા આવે કે ભાઈ ઘરની વસ્તુ તો સારી હોય ને બહાર કરતા.
ખરા બધું ઘરે બનાવી દેતા.
તો તો બહ સારી વાત છે ખાખરા તો મારી મમ્મી ને મ નંબ બનાવે.
શું કેવ ખાખરા જો એજ છે આપડે પ આટલી પતલી રોટલી વણી દેવાની અને પછી એને પછ ને આમ કાચી પાકી એકવાર શેકી શેકીને લઈ લેવાની પછી એને તવા પર ધીમા તા આપે સરસ આમ ઓલું શેકવા દેવાનું બેઉ બાજુ. દવા પર ધીમાત આપે બહુ મહેનતનું કામ છે.
હા તો તો પછી બહ મહેનત નું કામ તો નહી થાય.
હા હા એઈજ ને ચાલો તો પછી મળીએે આપડે જય શ્રી કૃષ્ણ હા ધ્યાન રાખજો બાય.